હલો.
હલો. હા.
કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. હું વિચારતી હતી કે આજે આપણે પાણી બચાવું અને જળ સંરક્ષણ વિશે થોડી વાત તો કરીએ.
હમ્મ
હા. પાણી એ આપણા જીવનનો મુખ્ય આધાર છે. પૃથ્વી પર દરેક જીવંત પ્રાણી પાણી વિના રહી શકતું નથી. મનુષ્ય, પશુ પક્ષી, વૃક્ષો અને ખેતી બધા માટે તેમ પાણી અનિવાર્ય છે. તેથી જ કહેવાય છે. જળ છે, તો જીવન છે. આજે વધતી વસ્તી, ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ અને પાણીના બગાડના કારણે સ્વચ્છ પાણીની સમસ્યા, દિવસ ને દિવસે વધતી જાય છે. જો આજે આપણે પાણી નો બચાવ અને જળ સંરક્ષણ માટે યોગ્ય. પગલા નહીં લઈએ, તો ભવિષ્યમાં પાણીની ભારે. અછત નો સામનો કરવો પડી શકે છે, આપણને તેથી દરેક વ્યક્તિ તે પાણી નું મહત્વ સમજવું, અને તેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણા. રોજિંદા જીવનમાં દરેક જરૂરિયાત માટે પાણી ખૂબ જ ઉપયોગી છે. પીવા માટે, રસોઈ બનાવવા માટે. સ્નાન કરવા, કપડા ધોવા, ખેતી કરવા માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે. અને ઘણા એવા ઉગ ઉદ્યોગો છે, જેમાં પાણીની. વ્યાપક પ્રમાણમાં જરૂરત પડે છે. ખેતીમાં તો પાણીનું વિશેષ મહત્વ છે, કારણ કે ખેતી વિના અ સોરી પા પાણી વિના, ખેતી થઈ શકતી જ નથી. જો સમયસર વરસાદ ન પડે. અથવા પાણીની અસર સર્જાય, તો ખેડૂતોને ભારે નુકસાન થાય છે, અને અનાજનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. આજના સમયમાં પાણીની અછતના ઘણા કારણો છે. તમે મને એના વિશે કઈ કહેશો?
હા, હું એમ ના વિશે કહુ પાણીના મુખ્ય તંગીના કારણ છે. વસ્તી વધારો, અને શહેરીકરણ વસ્તી વધતા જ પાણી. પીવાના પાણી, ખેતી અને ઉદ્યોગોનૂ માંગ વધી ગઈ છે, જેમ કે મોટા શહેરોમાં, સુરત, અમદાવાદ જેવા મો મોટા શહેરમાં પાણી ની માંગ ત્રણ ગણી થઈ ગઈ છે. કેમ કે ઉદ્યોગોમાં પાણીની સૌથી વધારે જરૂર હોય છે. વૃક્ષો નો બેભાવ. ઝાડ ઓછા થવાથી, વરસાદ ઓછો ઓછો થાય છે. જમીન સખત થઇ જાય. જવાથી વરસાદનું પાણી જમીનમાં જતું નથી, અને વહી જાય છે. પાણી નું પ્રદુષણ, કારખાનાઓ ઉપગ માં રાસાયણિક કચરો, ઘર ઘર ઘરનો કર ગટર, ગટર નો. કચરો સીઘું નદી-તળાવમાં જાય છે. નર્મદા, સાબરમતી જેવી નદીઓ પણ પ્રદુષિત થઈ જાય છે. પાણી નો આપડે બગાડ કરતા હોય છે, જ્યારે બી આપણે દાંત સાફ કરતી હોય ત્યારે નળ ખુલ્લો રાખીએ ટપક. તા નળ નૂ રિપેર ના કરીએ. ગાડી પાઇપથી ધોઈએ, ખેતી માં પૂર. પૂર પદ્ધતિની સિંચાઈ કરીએ. જેથી આપણે પાણીનો બગાડો ખૂબ કરીએ છીએ, તેથી આપણે પાણીનો. બગાડ ન થાય. તેથી અટકાવવું જોઈએ, એટલે ટપકતા નળને પણ સારી રીતે. રિપેર કરાવી દેવું જોઈએ ને, દાત સાફ કરતી વખતે પણ. નળ નો વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં.
પાણી. જળ વિના જીવન નહીં આ એક શબ્દ આખી દુનિયાનું સત્ય સુપાયેલુ છે. પાણી એ પ્રકૃતિની સૌથી મોટી ભેડ છે. આપણા શરીરના સિત્તેર ટકા ભાગ ખેતી ઉપદયોગો વીજળી આ બધું પાણી પર જ ચાલે છે. પણ આજે આપણે એ જ પાણીનું પાણી ન બેફામ બગાડ કરી રહ્યા છીએ. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણી ની કિંમત સોનું જેટલી છે ઉનાળામાં ગામડાઓમાં ટેન્કર માટે લાઈનો લાગે છે. આ સ્થિતિ જોઈને હવે એક જ અવાજ ઉઠે છે કે, પાણી બચાવો અને જળ નું રક્ષણ કરું.
હા
પા જો પાણી આપણે ન બચાવ્યું તો શું થાય? પાણી માટે ગામ ગામ વચ્ચે ઝઘડો થશે, ખે ખેતી કામ ખેડૂતો બરબાદ થશે અને શહેરો તરફ
જાર
વધશે રોગચાળો ફાટવાનો વધારે ભય છે. પાણી પીવાની અછત થી કોલેરા, ઝાડા, ટાઈફોઈડ જેવા રોગો વધશે, આર્થિક નુકસાન થશે. યોગ્ય ઉદયોગો બંધ થઈ જશે, અને મોંઘવારી વધી જશે. આપણા બાળકોને પાણી માટે તરસવું પડશે. શું મને તમે એના વિશે હજુ કઈ કહેશો?
હા હું તમને એના વિશે કહું છું. પાણીની અછત સર્જાવાના કારણો તો આપણે ઘણું બધું પાણી વેડફી નાખતા હોઈએ છેીએ. નળ ખુલ્લા મૂકી દઈએ છે. જરૂર કરતા પાણી વાપરી નાખીએ છે. પાણી ન યોગ્ય રીતે કાળજી નથી રહેેતા, તેને બચાવ નથી, બીજું કારણ તમને કહું તો જંગલો નુ સતત થતું નુકસાન, વૃક્ષો ઓછા થવાના કારણે પાણીમાં વરસાદવામાં પણ ઘટાડો થયો છે. નદીઓ અને તળાવોમાં પ્રદૂષણ વધવાથી, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા પણ ઘટી રહી છે. જળ સંરક્ષણ એટલે પાણી ન સમજદારી પૂર્વક ઉપયોગ. ઉપયોગ કરવો, અને તેને ભવિષ્ય માટે સાચવી રાખવો. વરસાદી પાણી ન સંગ્રહ તળાવો અને કુવાઓનું જતન નદીઓની સ્વચ્છતા અને ભુ ગર્ભ જળનું હ સંવર્ધન આ બધું જ જળ સર ક્ષણ ના મહત્વના ભાગ છે, જો આપણે આજે પાણી બચાવીશું, તો આવનારી પેઢીને પણ પૂરતું પાણી મળી રહેશે. પાણી બચાવવાનું ઉપાયમાં આપણે શું કરી શકીએ? તો જરૂર વગર નળ ખુલ્લા ન રાખવા. વરસાદી પાણી હોય છે. એને સંગ્રહ કરો કુવાઓમાં સંગ્રહ કરી શકાય છે. મોટી ટાંકીઓ બનાવીને એમાં આપણે સંગ્રહ કરી શકીએ છે. વરસાદતો હોય તે દરમિયાન વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરવું જેથી આપડા બાજુ વરસાદ વધારે આવે પાણી ના લીકેજ ને તરત જ બંધ કરાવવું. ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પદ્ધતિ જેવી પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે એના કારણે પાણી સિંચાઈ માટે જેટલું જોઈતું હોય એટલ પૂરતા પ્ર-પ્રમાણમાં જાય છે એનો વગાડ નથી થતો વધારાનો પાણી નથી એમાં વેડફાતું નદીઓ તળાવો અને કુવાઓમાં કચરો કે ગંદકી ન કરવી જોઈએ. પાણીનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ. લોકો પાણી બચાવવાના મહત્વ વિશે આપણે જાગૃત કરી શકીએ. લોકો જાગૃત થશે તો પાણી બચાવવાનું જેમ અહ અભિયાન છે એમાં એ લોકો સાથ આપશે અને એ સફળ થશે. સરકારે પણ જળ સંરક્ષણ માટે અનેક યોજનાઓ અમલમાં કરી છે. નવા તળાવ બનાવ્યા છે જુના તળાવોનું ઊંડાણ માં વધારો કર્યો છે ચેકડેમનું નિર્માણ કર્યું છે. વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવું અને પાણી બચાવા અંગે જનજાગૃતિ અભિયાન ચલાવું જેવા પ્રયાસો કરવામાં આવે છે જો સરકાર અને જનતા સાથે મળીને કાર્ય કરે તો પાણીની સમસ્યા નું અહ અસરકારક રીતે સામનો કરી શકાય છે અને આપણે પાણીની સમસ્યાને દૂર કરી શકાય છે. પાણી એ આપડા અમૂલ્ય સંપત્તિ છે. તેનો બગાડ કરવો એટલે આપણા ભવિષ્યને જોખમમાં મૂકવું એવું એજ સાબિત થાય છે. પાણી બચાવવું એ માત્ર સરકારની નહી પરંતુ દરેક નાગરિક ની જવાબદારી છે. જો દરેક વ્યક્તિ પાણી નું કરકસર ઉપયોગ કરશે અરસાદી પાણી નો સંગ્રહ કરશે જળ સંરક્ષણના પોતાના ફળો આપશે અને વૃક્ષોનું વધારે વાવેતર કરશે તો પાણી બચાવી શકશે અને જળ સંરક્ષણ કરી શકશે. તમે એના વિશે કહેશો
હમ્મ કેવું પાણી એ આપડા શરીર માટે ખૂબ જરૂરી છે આપણે પાણી વગર ત્રણ દિવસ પણ નહીં રહી શકીએ પણ ખુરાક એ વગર આપડે એકવીસ દિવસ કા તે વધારે દિવસ રહી શકીએ પણ પાણી વગર તો ન જ રેવાય એટલે આપડે પાણીનો બચાવ વધારે કરવો જોઈએ. ચોમાસામાં ખાડો ખોદી ને પ્લાસ્ટિક પાથરીને ઉ વરસાદનું પાણી સંગ્રહ કરી શકાય છે. તેથી ઉનાળામાં આપણને વધારે તકલીફ ના થાય. નદી તળાવ ની ભી જમીન આ બધા જીવસૃષ્ટિ ના ઘર છે પાણી વગર વૃક્ષ પશુઓ. માછલીઓ બધું ખતમ થઈ જાય છે.
ભ ભારતમાં એસી ટકા ખેતી પાણી પર જ નિર્
જેમ કે ગુજરાતમાં કપાસ. મગફળી ઘઉં શાકભાજી બધા માટે પાણી જોઈએ છે. એટલે જ તો કહેવાય છે કે જલ છે તો કલશે આ કહેવત ખેડૂતો માટે જીવન મનશે મત્ર છે. પાણી
પૃથ્વીને લીલો ગ્રહ કહેવાય છે, આજલું પાણી હોવા છતાં મારાષ
માટે તરસે છે, આપણા શાસ્ત્રમાં બી કહેવાયું છે કે આપો દેવો હનસ્વ ગર્ભ.
એટ કે પાણી એ સમગ્ર માતા છે
ધરતી પર પણ પાણી ની કિંમત આપણે સારી રીતે સમજીએ. કચ્છના રણમાં સૌરાષ્ટ્રના ગામમાં ઉનાળા પાંચ પાંચ કિલોમીટર ચાલીને પણ પાણી લાવવું પડે છે ત્યારે સમજાય છે કે પાણી વિના જીવન શક્ય નથી એટલે આપણેે પાણી નો સંગ્રહ કરવો જોઈએ. મને આજે તમારા જોડે પાણી જળ સંરક્ષણ વિશે અને પાણી બચાવો વિશે વાત કરીને ખુબ આનંદ થયયો છે.
હ હા તો મને ખૂબ ખૂબ આભાર તમે મને ઘણી બધી માહિતી આપવી.